હા, કઈ નઈ બસ કેરા. આરામ કર્યા કરું.
બરાબર હ જે ઘરે જ
બસ ઘરે જમણ તો, હમને તો હું જોબપર કે થ નોકરી નથી મળતી એટલે ઘરે જ.
હા હમણા બધા ઘેરના સારા ને?
હમ્મ, બઢા સારા અમણા તો બઢુ ચલ્યા કરે, તમારા ઘરે
હાં બધા જ એકદમ સારા જ છે અમણાં તો અમારા અમણાં શું ચાલે છે તમારે ઘરે કામકાજ?
અમણા તો કામકાજ તો ચાલ્યા કરે અમારે તો ઉં ઘેર બનાવતો સે ને ઉપરથી ખેતીમાં પણ બઢુ ચાલ્યા કરતુ સે ખેતી કરેલી સે અમણાં તો ઘરે નોકરી એ તો જાવાય ની નો નોકરી તો મળે ની એટલે અવળે ખેતી ચાલ્યા કરતી સે, ઘેર બનાવે એટલે ત્યાં કામમાં પણ પૈસા જોએ ને પૈસા ન પણ હમણાં નથી એટલે ખેતી માંથી થોડા ઘણાં આવે તો કઈ થાય શકે અમણાં ચોમાસું એક તો આવાનું જલ્દી થી જલ્દી પતરા પણ મૂકવાના બાકી જ છે તે મુૂકવા પડશે
હાં બરોબર ખેતીમાં શું શું રોપ્યુ છે તમે?
અમારે બધું જ છે, કોબી જેમ કે વેંગન, ટામેટા મૂળા, ગાજર બઢુ જ અમે બઢી જ શાકભાજીઓ કરેલી સે ધાણો મેથીભાજી બધી જ શાકભાજીઓ કરીએ છે
હાં તો અમણાં ઘરજી થોડી થોડી વારમાં તમે ખ ખેતીમાં જ કામ કરવા જાશો ને ઘરે જ
હં અમડે તો ખેતીમાં જાવા પડશે, પાણી મૂકવા પડશે અમણે તો હમ આપડે ખેતી વાલા એટલે એમ પાણી માટેને એવે બો પાણી પણ ની મળી રેય ને એવું બધું રેય આપડે તો ખેતી વારુ એટલે
બરાબર તમારે નેર કે એવું કંઈ નથી તાં?
ન્હેર ને એવું તો કંઈ ની એવું તો ની મલે અમારે તો નદી છે પણ બો દુર થતી તો અ પાણી લાવાવારું ની મેર પડે કેમકે એટલા બધા લાઈન માટે પાઈપ પણ નથી
હાં બરાબર છે, એટલે બો તકલીફ તકલીફ છે તમારે
હમ્મ પાની તો ઘરથી કંઈ એમ પીપળો પણ લેય્ જાવા પડે છે ત્યાં પાણી ભરીને એ વખત થઈ જાય કેમકે અમણા પાણી મૂકવા હારું અમણે ઉનાળો એક તો ચાલેને એમને તેમ તેમાં પાણી ની આવે ને એવું બધું હોય અમણાં તો તાપની સિઝન એક તો
હાં, બરાબર અમણાં તાપ એટલે પાણી વધારે શાકભાજીમાં આપવા પડે ને
હમ તેના લ શાકભાજી જરાક સારી હોય ને કીટાણુ જંતુ એવું બધું નહી હોય એમ એટલે પાણી તો જરૂરી છાપુ ને તો શાકભાજી પણ બધી નિહારી થઈ જાય મરીને આવી જાય છોડવા મુર. જઈ જાય ને એવું થઈ જાય બધું.
હા હમણાં તો વાતાવરણ પણ સારું નથી એટલે એવું થાય.
હું અ. તો વરસાદ જેમ કે ગમે તે પડી જાય ગમે તે્યારે હમ તાપ પડી જાય એ બધું હમ તો વાતાવરણ બહુ ખરાબ ચાલે.
હા હમણાં વચ્ચે આગાહી હતી તો તમને ખબર હતી ને.
હ વચ્ચે તો વાવાઝોડું પણ બહ આવેલું વચ્ચે તો.
બહુ વાવાઝોડું પણ આવ્યું હતું અમારી બાજુ પણ બહુ આવ એડું. પુતરા કે એવું બધું પણ ઉડાેડી લઈ ગયા હતા.
અમારે ઘર બાજુ પણ એવું જ થયું અમારા ઘરની બાજુમાં છે એટલે અમે ઘેર બનાવતા છે કે આગળ જ તો વાવાઝોડું પાછું આવે તો તકલીફ નહી પડે એમ કરીને અમારી ઘર બાજુ પણ બધાને બહુ નુકસાન ન એવું થઈ ગયું.
હા તમારે ખેતીમાં પણ નુકસાન થોડું ઘણું થયયું હશે ને.
હમ ખેતીમાં પણ જેમ કે ઘરોમાં પણ અમુકને બહુ નુકસાન થયું કોલમ પણ અમુક અમુકને તો પડી ગઈ ને બહુ નુકસાન થયું કેરીને.
હા તે અઠવાડિયામાં તો તમે દવા છાંટતા જ તો હશો ને શાકભાજીમાં.
હા દવા તો સાટવા જ પડે અઠવાડિયે અઠવાડિયે એમ કે એની સાથે તો કીટાણુ જંતુ બધા જ પડી જાય છે અંદર.
હા તો સાટા કરવાનું કેમ કે તેના લીધે શાકભાજીમાં પણ વધારો થાય છે ન કે.
હમને લ શાકભાજી સારી થાય જરા ખાવા પીવા પણ સારી હોય.
હા તેજ હણા તમારે ઘરે ખાવામાં કેરી જાંબુ કેવું કઈ હશે ને કે શું છે.
મને તો કઈ ન મ મને તો વાવાઝોડમાં મારે તો બધું આમ તેમમ થઈ ગયું બધું અમુક છોડ મરી ગયા અને બધું પડી ગય કલમ ને એવું બધું બહતી ગયું.
હા બરોબર મામારે તો ખાવામાં તો જાંબુ ને ખાટમડા ને એવું થોડું ઘણું છે.
હમ. અમારે તો બધું. કઈ નથી.
બરોબર તો ક્યારે જવાનું છે તમે આરામ થી જ જશો ને બપોરે.
હમ બપોરે જ હમણાં તો આરામ ઘરનું કામ કરવા પડે ઘરે ગાય છે તો ચાર લાવવા પડે જુવાર કાપવા પડશે જાયને હોય તો ત્યાથી જુવાર લાવીને બધું લખવા પડશે. પછી ઘર માં ખાવા પીવાનું પણ. બનાવા પડશે ને. પછી ત્યાં શાકભાજી પણ જોવા જવા પડશે. કેમ કે હમણાં તો. બધા આમ જેમ કે કુતરાઓને જાત જાતના બધા આવીને બધું બગાડી નાખે છે ત્યાં શાકભાજીઓ.
હા તેજ એટલે બધું જોવા જ પડે. આગ બાજ. ખેતી માં વધારે ધ્યાન આપવા પડ્યું નની કે.
હા ખેતીમાં ધ્યાન નહી આપે તો જે આપડે પૈસા નાખેલા તે પણ જાય ર વખત થઈ જાય.
હા ખેતી કરવા તને લોન લધેલી કે એમ.
ખેતી કરવા માટે તો પૈસા તો નહી હોતા પણ હવે બીજા પરથી માંગેલા છે તેને હવે આપવા પડશે ડબલ.
હા તેવું જો તો પૈસા નહી હોય તો કોઈ પછી લેવા પણ પડે આપડે હવે.
હમ એ તો સારું ખેતીમાં સારું થઈ જાય તો સારું પડે.
હા હમણાં વાતાવરણ પણ બહ ખરાબ છે ની કે.
હમ વાતાાવરણ બ ખરાબ છે એમું.
તેજ મે પણ હમણાં ભેંડા વેંગણ મરચા એવું છોડ લાવ્યો છે હમણાં રોપ્યા છે આજે.
હા બરાબર કઈ જગ્યાથી તમારા લાવ્યા.
હા તાઈ કપરાડા સઈડ થી લાવ્યા છે લાવ્યા છે.
હા બરાબર આપડે એ બાજુ તો એટલું બધું સારું ની મળે કેમકે બધે જ એગ્રો સેન્ટર તો બધે જ હોય ત્યાં કઈ કઈ આપડાને જોઈ તે મળી રહી જાય તો નો ને તો આવી નર્સરી કરેલી હોય એમાં પણ છોડ મળી રેય છે.
હા, એટલે ઘણા છોડ લી આવ્યો છું બહો કે હો ઉપર છોડ લાવ્યો છું. રોપવા માટે.
બરાબર મરચા પણ રોપે તો સા સારું પડે મરચામાં પણ બો પૈસા આવે બહારને દેશમાં આપણે મોકલીએ તો.
હા પૈસા આવે છે તેનો ભાવ પણ સારો હોય છે ઉતાર ચઢાવ થયા જ કરે છે ભાવમાં એટલે હવે મરચાનું કેટલો ભાવ આવશે તે હવે ખબર પડશે.
હમ્મ એટલે એમ પણ મરચાં નો હું ભાવ તે હિસાબે મરચાં રોપવાનો મારો પણ વિચાર છે.
હા, મરચાનો આમ તો અ ભાવ સારો જ હોય છે જેમ કે દોઢ હજાર બે હજાર એમ પણ જઈ રહી છે મરચાના ભાવ હમણા મેં એવું સાંભળ્યું હતું.
હા એમાં પણ સારું પડે બધા બો મરચાને એવું કરે બહારના દેશમાં પૈસા પણ આપણે દેશમાં તો ની હોય પણ આપણેે બીજા દેશમાં મોકલીએ તો સારું પડે ટેમ્પામાં ભરીને તે સારું પડે આપણને. પૈસા પણ સારા મળી જાય.
તે જ હા તે સારું પડે પણ જોયે હવે હું વધારે મોટા થાય તો પહી કેટલા આવે તે હિસાબે જોઈએ. હમણાં તો મેં તો ખેતી માટે ટ્રેક્ટર સબસીડીમાં લીધું છે.
હામ હમ્મ.
તો માર પાસે ટ્રેક્ટર હશે કે નથી?
ની અમારે તો હમણા તો પૈસા ની મળે એટલે ની લેવાય અમારે તો ઘરને બાજુમાં છે કાકાનું તેજ ચલાવ્યે અમે. ને તો
બરોબર મેં તો ટ્રેક્ટર ખેતી ખેડવા માટે એમને તેમ જોયે એટલે સબસીડીમાં લઈ લીધું મેં તો.
સારું ને લઈ લીધું તેટલું પણ હવે ચિંતા નહી રહેશે તમારી.
હા તે જ કોઈના પર ટ્રેક્ટરને હારુ જવું ન પડે ને આપડે આપડે કામ હોય તો આપણેે બધું કરી લઈએ એટલે તે બો સારું પડે.
હમ્મ, બ હમણાં બધુ એવું જ
હા એટલે બો સારું પડે ટ્રેક્ટર લઈ લીધું એટલે પૈસા પણ બચે છે ને ખેતીમાં બીજે ખે ખેડવા માટેને એવું પણ બોલાવે છે એટલે પૈસા આવતા આવતા છે.
હમ્મ હમણે તો અમારે પણ ટ્રેક્ટર ની તો જરૂર છે પણ વાર લાગશે લેવા પડશે.
હા તેજ લઈ લઈ તો આપડે સારું પડે એમ.
હમ્મ આપડે નોકરી તો જોબ તો કરી નહી શકીએ આપડે તો ગામડામાં રહેલા એટલે આપડે તો ખેતી કરીને ખાયે.
હા ખેતી કરે તો બહું સારું તેમાં આપડે કમની કરતા પણ વધારે પ્રોફિટ મળી શકે છે એટલે તેમાં બરાબર મહેનત કરીએ તો બહુ સારું કંપની કરતાં પણ વધારે પ્રોફિટ મળી જાય છે આપણને.
હમ્મ પણ હવે કંપની કરતા સારું મળી જાય પણ કોઈ વાર નુકસાન પણ થઈ જાય આપડુ એવું માં
હા જે નુકસાન તો અમુક વાર થઈ થઈ પણ જાય છે પણ આપણે ધ્યાન બરાબર આપવું પડે ખેતીમાં.
હમ્મ જેમ ધ્યાન આપે તેમ આપણે આપણું સારું પડે.
હા, તેજ હમણાં તમારે કલમ કેટલી છે?
હમણાં તો હશે ચાલીસ પચાસ જેવી પણ કેરી આયવી નઈ મલે એટલી બધી
હા વાતાવરણ પણ બહુ ખરાબ છે ને એક તો એટલે નથી આવી હતી હશે પીજું તો જામ બુ નાશે કેનીમલે
છે બધું જ છે હમણાં તો
હા બરાબર
દવા લેવા એક તો જવાની ખર્ચામાં લખવા દવા દવા લખવાની છે જટુ બહ પડી જાય
હા એટલે કાલે મારે દવા લઈ આવશો તમે તો એગ્રમાંથી
હમ સારું ચાલો નઈ તમને ફોન કરા
હ કઈ હમણા ક ત્યાં ખેતી જવા જવાનું છે
હા ખેતી જવાનું છે
બરાબર તો
સારું હમ હમ સારું ચાલો ને ફોન કરીશું દવા લેવા જસ્ હમ હમ ચાલો